હમ શું કરે જમે લીધું
બસ હઉ જમીલે તું શું કર
બસ કઈ નઈ જમ્યું અવાજ બરાબર આવે ક્લિયર બેકગ્રાઉન્ડમાં કઈ અવાજ નથી આવતો ને
ના ના એવું કંઈ નથી આવતોું
બરાબર બરાબર શું જમી લીધું ધીમો આવે
હ થોડાો દિમાગ
અચ્છા હવે આવેજ
હઉ થળક દો
વધધિયા થોડાક
હા
ઓકે ઓકે
શકે કેવો ત વરસાદ તમારી બાજુ
દુનિયા નો આવી ગયો હો ભાઈ ઘણું બધું આવી ગયયો સૌરાષ્ટ્રમાં
હા રાજી આ ભુજમાં આે વરસાદ પડે વસાદ પડ્યો સવા દહીં
ના ના અહિયાં ક્યાં હતો
અચ્છા મને એવું કીધું કે વરસાદ હતોય અહીંયા ભુજમાં એટલે
કોણ
સાહદ
સાહિત આપણો સપોટ છે ના ના સવારે ખબર નહ હો ભુજ બાજુ હોય તો આપડે ક્યાં માધાભરમાં હતો ત્યાં
ના હું આ ક્યાંય ન હતો ત્યાં
ઓકે
ફલોો
હમ હમ શું બાકી
બસ શું કે બેચ કો નહી હવે
મેચ અ કેરમની ફાઈનલ હવે રમ છું હા કે રમણી તો હુંને હષ ફાઈનલ રમશું
ડાયક છેલ્લા દિવસે ને હવે
હો બરી ફાઇનલ ભેગી
હા હા વોલીબોલનું જોયું વોલીબોલનું ગ્રાઉન્ડ
ગ્રાઉન્ડ ચેક કરવા ગયાં આજે અમે
હા હા
કઈક મતલબ વધારે કરવાની જરૂર નથી મતલબ લાઈન ને એવું બધું હોય ને ત મીટરની લાઈનને એ બધી કરવું પડશે બાકી તો બધું બરાબર છે પાછળ ને બધું જે ખાડા હતા એ પણ કઈ નડે એમ નથી અને નેટ હતું એ પણ નીચે કરેલી. છા મતલબ નીચે કરી નાખીધી બોલે એમ જાય એમ નથી કે હવે.
અચ્છા શ તો સારું જલ્દી પચી જયાશે બે દિવમાં હને
હ આપ સોમવાર અનેને મંગળવારથી ચાલુ કરશું.
એ પછી એ ટાઈમ વાળો છે આપડા બધા માણસો ભેગા કરવા ટાઈમ વાળોાર થશે પછી.
હા એ તો પછી ભેગા થઈ જાયશે એકાદો માણસ મ છ છ જણા આંળી લેશે બીજું શું હોય બાકી તો એ તો એકાદ તો હશે જ ને હશે જ ક્યાંક ને ક્યાંક.
હા બધાને કામ બોલો ને પાછા બઉુ
તો શું હ બધાને કામ એવા પડ્યા હ
પછી આ જિંદગી કામ જ કરવાનું
તો શું હૈ
પછી કે તમે ફર્સ્ટ એડ થઈ જાય ને કંટાળ જાયને આવું બધું હોય ત્યારે તમે કામ કરો એ
સ્પોર્ટસચ શું કામ કર કંપની કે હા એમાં એ કામ કામ કામ કામ તો પછી કેમ લગાવે
આપડે સમજી જવાનું હોય આપડે હોય એમાં શું
હા કામ તો આખું વર્ષ કરવાનું જ હોય
તો પછી સબ જરૂરી છે ને રમતગતત રમત ગમત જરૂરી છે
હા
બધી જગ્યાએ ખાલી કામ થોડું દેખાય આવું બધું એક્ટિવિટી હોય તો સારું લાગે
તો એડવાન્ટેજ ને કંપની ન આપે હે કંપની મતલ એક ઇ બધું કરાવે છે બધી કંપનીમાં ક્યાં હોય કઈ ના હોય તો ક્યાંય નથી હોતું મતલબ કંપનીને એટલું સારી મતલબ ફેસિલિટી આપે ને ઇવેન્ટ એક્ટિવિટીને બધું કરાવે છે એ બધું એમ્પ્લોય માટે તો કરાવે છે ને
તો પછી આડ કેટલા દર્ર તહેવારવું જોઈએ
હા એમાંય માણસો ભાગે એનાથી
નાટક તે
તો શું પછી કે અમને મજા નથી આવતી
ન જ આવેને આમવાથી તો મેન્ટાલિટી જે બહ બધા ભેગા થઈને મજા આવે તે દીજોને લોરી વખતે બધા ભેગા થયા હતા તો કેવી મજા આવી મલ વાની
થઈ જાય બધા એક્ટિવિટીમાં બધાને ગેટ ટુગેધર તો થઈ જ જાય ને તો ખબર પડે કોણ કે શું હે કેમ છે બરાબર હે કે નહી એમ
એક એ જ એક એ જ ટાઈમ હોય કે માણસો મતલબ સિનિયર જુનિયર બધા એક જ લેવલના હોય એમ
હા બ્યા પછી લેવલ તો કઈ હોય નહી એવું
હા નકાર તો આ દિવસમાં તમે બોલાવોો તને જવાબ ના દે એવું એટ્યુડ બતાવે
હા એ તો છે
એના કરદ આ સારું
હા બેડમિન્ટન એમાં આજે બઉ મજા આવી પણ
હા તું સારું ભેગા કરમ થ થઠ જ
હા પ્રેક્ટિસ આ ભેગા જ રમીએ હણાં તો ઘણાટલા છેલ્લા ત્રણ ચારો દિવસ થી તો ખબર પડી ને અમે બે છે ત્યારથી શું
હા ટ્યુનિંગ ટ્યુનિંગ બની જાય તો વાંધો ના આવે એમ
હા હા આ બેનું મતલબ આપડે સનું એનું ટ્યુનિંગ હતું જ ભ આજે તુષાર નો હતો ને પછી હર્ષને હતા અમે તો પણ એનું જરાય ટ્યુનિંગ ભેગું થતું જ નતું આપડે મોટા સાહેબ નું
એ નામે આવે એ હાલ હો અત્યારે રમે તો ઠીક ને ખબર ડાયરેક્ટ આવી ગયો, હોત, તો
હા એ તો છે.
મેં મેં આ સાંજના મેં સાંજે કીધું મેં અમે અમારી એક જ મેચ છે ફાાઈનલ સેમીફાઈનલમાં છીએ અમે તો જીતીી ગયા તો ફાઈનલમાં વસું. અરે અચ્છી બાતે અચ્છી બાત હ હરા મત દેના એક કે
હ
એ રેનેમાં કે હારી હયસય ખરાબ લાગેને મારુંમ
હા પ્રકાશ એને પ્રકાશ
એઈ લાંબો નડ એ તો
પ્રકાશ બંબુને આજે દોડાવ્યો દોડાવ્યો અને આગળ ઉભો રએ ખબર સાજી શરીર મતલબ ગરમ થઇ ગયા ત સરખા થયું આજે તો એવું એવું કરી નાખીધું હવે કેમ કે વા શું છેજીવસ દોડે ને એક વાર ઓ ખૂણામાં આપપો એક વાર આખ ખૂણા મા આપો પાછું ઓલાખો માં આપિ તો દોડતા તો વાર લાગે ને પ્રકાશ આગળ ઉભો મા વળીને એ કે ભાઈ તારે આવું પડશે નેવા
કીધુંને કે આાલકોતેર કીધુંને આ લોકો જોઈ લીધુંલ કડી કીધું ને ત્યારે કે એલે ઓલા ગુંજા ના રમી તો એમ
અરે આજે મેં કેટલાય ઊંધા આપી કશ ટ્રમિું
હા એટલે જ ને એ તોડ મળ તોડ બધી વસ્તુને તોડ હોય. બધી વસ્તુ તોડો એ મતલબ એમ
હા અરે ઊંધા તમે જેટલા આપ્યા ને એક એક ઉપડે ને એક નહી
હા
હમ
બપોર બપોરે અંદર અંદર બેઠા હતા ઓફિસમાં
કોણ અમે ના ના બપોર બાર ગયા હતા.
સાહબાર
હા-હા બરા બરા
હા, ચાલી મળળ
હા હા
દી ભ ક્યા બોલી ક
હે ના ના ના ના
ઠીકે
ભલે-ભલે હ બાકી શું કીધું પદરવા
બસ ચાલું બ હતું ટેસ્ટિંગ શીખવા જવાનું હોય, સારી અમદાવાદ
હમ
અમદાવાદ શીખવા જવાનું ને આવતા મહિને
અચ્છા અનુપ મતલબ મેટરલની ટ્રેનિંગને
હા, ટટેસ્ટિંગ વાું મતલબ એપ્લિકકેેશન વાઇઝ ન્ડસ્ટ્રી વાઇઝ મતલબ એમ
ઓકે ઓકે ઓકે
ટાાઈલ્સને સેનેટરી વેરની એ બધી મતલબ અલગ અલગ બધી રેમિ ટ્રેનિંગ દ સમ કે
ટ્રેનિંગ છે ટ્રેનિંગ પ્રોવાઈડ કરે છે કે પછી મતલબ પોતાનું જ છે કંપની એવું હોય.
ના ના, ટ્રેનિંગ પ્રોવાઈડ જ કરે એમ
ઓકે ઓકે બરાબર ઓકે ઓકે મતલબ લેબોરેટરી, હ તો
હા એની પા ઇન્સ્ટ્રુમેન્ટ એ બધા છે. એ લોકો નથી તે વાત વાત અત્યારે જગ્યાએ લોકો આપણને દ દેવા આવે એમ કે આપણે જવાનું એમ
અચ્છા ટ્રેનિંગા તો દેવા આવે ને હા હા હા
પણ નાટ્યક સ્વરૂપે કે દેવા આવશે તો આપડી પાસે સામાન તો ક છે નહી એ લોકો તો
હા હા
વરી પ્લાન્ટ ફરાવા વરી નુંં ફરાવ એના કર ત ત્યાં જઈ તો વરી એક બેગ પતી જાયને
હા એ વાત બરાબર છે આપડે એમાં ખબર પડે ને મતલબ ક્યા ક્યા નવા ઇન્સ્ટ્રુમેન્ટ છે
તો બધી આપડે પર્સનલ વસ્તુ પર્સનલ ડેવલપમેન્ટ સારું ને આપણું બધું
ના ના સો ટકા ના ઘણું બધું સારું એ લોકો પછી તું ટ્રેનિંગમાં જાય તો ત સર્ટિફિકેટ પ્રોવાઈડ કરશે
એ છે ને આપડે નોલેજ વધે આપડુ
હોઈ શકે હા નોલેજ સો ટકા અમે ગયા તા ને જે હા અમે ગયા તા પેકેજ મટીરીયલ ની ટ્રેનિંગમાં
હા
પેકેજીંગ મટીરીયલ ટેસ્ટિંગની ટ્રેનિંગમાં અમદાવાદ આઈ આઈ પી માં હા મટીરીયલ મા ત્યા તી બ સર્ટિફિકેટ ને બધું આપ્યું તું
હા હા બોલ બોલ
અવાજ આવે છે ને બરાબર
હા આવે આવે
હા એ માનું સર્ટિફિકેટ બધું કામ આવે એમ આપડે ટ્રેનિંગ કરીને કંપની મોકલે તો પણ એમ
કારણ કે કોઈક વસ્તુ કે આપણને એમ થાય કે આપડે આ જ હાચવ્યું હકીકતમાં માર્કેટમાં બીજું કંઈ ચાલતું હોય
ઘણું બધું યા ઘણું બધું ઘણું બધું એટલું વેરિએેશન હોય આપડે જો ને અમિત વધારે મતલબ કેટલું બધું વેરએશન હે એમાં એ કરે એમાંને બારે બારે માર્કેટમાં શું હાલેને
એનું અલગ લેવલનું વાલતું હોય
એ તો વાંધો હહ હવે એક્સ્કલુડ ના ગાઠિયામાં દસ મિટ પાંચિ ગાઠિયામાંઈ ફરક ના હોય બેે મેં મ ના ગાંઠિયા માં
બે મહિનો એટલે આવે નહી એટલો બધો ક
હા અવાજે કરીએ એમ તો જોયા તો લેબમાં હતો ને
હા એ બતા બતાતો હતો ઓકે ગોલ ગોલ બનાવી બતા બતાવતો તો કાણા કાણા વાળું ગોલ ગોલ બનાવી દો ને
હા હા હા સ્કુટ બાર જ હતા
હા હાં ગે ઉસકા દિમાગ હે એમ કેતો હતો
હા બરાબર પધ્ર માં પછી જે શું કર્યું રીયોલોજીકલ પ્રોપર્ટી થઈ ગઈ
હા આજે એક જ થયો પછી હવે સોમવારે મેં કીધું સોમવારે મે કી જઈશ હ એવું આઠ વાગાલી જાયશ પેલો થડો
શું આઠ વાગે
આઠ વાગે આાલ જઈ ને તો બે પતી જાય ને એક એક દિવસે એમ
ક્યારે?
સોમવારે
ઓકે સોમવાર સેમ્પલ પ્રિપેર કરી રાખવું પડશેને હવે એક સમ્પલ હશેને તારી રિયોલોજીકલ માટે તો
હા લેબમાં લઈ આવે પાછું એમ તો
એક એક છે ને
આ એક છે હેલ્થ ફરવા
ઓકે કાલે કેતો તો આવવાનો આવી જાય છે એમ
આ બેન્ટ નાખવાનું ને
હા તો એ થઇ જાય ને
મને ગેલા ટ કક નાકું મે ગી તને કબરાઈઈ મેગી
હા હા હા એ હમને ખબર ના હો એ લાગ આ
સારું હતું આ પણ મતલબ જોઈ હવે
છેનું
મતલબ આ નાખ્યું જોઈ હ મતલબ કેવું રીજલ્ટ મળે
હા એ રપ શું આવે એમટેસ્ટ.
હમ
હમ હમ
સારું છે
બરાબર હા એતો સારું જ છે ભલે હાલ વાંધો નહી હ એ ભલે ભલે